એમ છો
બસ મજામાં. તમે કેમ છો?
બસ એકદમ મજામાં ઘરે બધા મજામાં?
હા બસ ઘરે બધા જ મજામાં છે. તમારા ઘરે કેવું ચાલે?
બસ બધા મજામાં. જમી લીધું?
હા જમી લીધું. તમે જમ્યું?
હા જમી લીધું મેં કીધું આજે એક આમ ટોપિક પર વાત કરીએ એમ.
હા ચલો.
કે આપણે ડિજિટલ યુગમાં જે મુસાફરીનું આયોજન છે એ એના પર એપ્સ અને ટેકનોલોજીનો જે પ્રભાવ છે એ પર આપણેે વાત કરીએ
હા બિલકુલ ને આ તો ખુબ સરસ આમ વિષય છે
હ આપણે આજકાલ તો મુસાફરીનું પ્લાનિંગ કેટલું ઈઝી થઈ ગયું છે નઈ
હા બિલકુલ પેલા તો લોકો છે ને ટ્રાવેલ એજન્ટ પાસે જતા હતા પણ હવે તો છે ને એમ બધું મોબાઈલ એપ્સથી જ થઇ જાય છે
હા એજ બિલકુલ સાચી વાત છે હું તો ગૂગલ મેપ્સ હોય પછી પેલું હોટલ બુકિંગ અ માટે કઈક આવે છે ને એપ અને ફ્લાઇટ એપ એ બધા વગર ટ્રાવેલ નહી કરી શકતી ખબર તમને મને પણ આવી આદત છે
હા એ વાત તો સાચી પણ ટેકનોલોજી નો ઘણો આમ ફાયદો છે ને અને આપડા ઘર બેઠા બેઠા જો ટિકિટ આમ થઇ જતી હોય આમ બુક તો પછી બહુ સારું કેહેવાય કે બહાર જવું પણ ના પડે અને ઘર બેઠા બેઠા ટિકિટ બુક થઈ જાય તો બહુ શાંતિ કેવાય ને ભીડમાં પણ ના ઉભું રહેેવું પડે એવું
હા એ તો છે ને પાછું બજેટમાં પણ આપણેે આમ કંટ્રોલ થઈ છે તે એમ
હા અને જોવા જઈએ ને તો પહેલાના લોકો છે ને આમ ઘણી જગ્યાએ ફોન કરવા પડતા હતા પણ હવે છેને બધી જ ઇન્ફોર્મેશન એક જ જગ્યાથી મળી જાય છે ને
હા એ તો છે હા નેવિગેશન પણ હવે સરળ થઈ ગયું છે કે્યામ નવી સિટીમાં પણ આપણે ખોવાઈ જવાનું ડરો છું થઈ ગયું છે
જુ હ એ તો એવું જ અને રિયલ ટાઈમ ટ્રાફિક અપડેટ્સમાં પણ મળી જાય છે ને આપણને
હા એજ અને હું તો ટ્રાવેલ કરતા પહેલા વેદર પણ ચેક કરી લઉં છું એટલે કેવું કે આપણને ખબર પડે કે આપડ પછી એવા વેદરમાં નીકળીએ કે વરસાદ હોય કેવું તો ફરવાની મજા પણ ના આવે એટલે હું તો વેદર જ જોઈ લઉ છું
આ તો ખુબ સરસ છે અને જોવા જ ને તો હું છે ને આમ પેકિંગ ચેકલિસ્ટ એપ પણ આમ વાપરું છું જેથી આમ બધું સરળ બની જાય છે
હ સરસ ટેકનોલોજી થી આમ સોલો ટ્રાવેલિંગ પણ વધુ સેફ બની ગયું છે નહી કઈ બીક વગર
હા અને ઈમરજન્સી કોન્ટેક સેરીિન પણ આમ ખુબ ઉપયોગી છે નેમ
બિલકુલ અને ડિજિટલ પેમેન્ટનો પણ આપણે ઘણો બધો ફાયદો થઈ ગયો છે
હા એજ અને કેશ લઈને ફરવાની પણ આમ જરૂર ઓછી પડી ગઈ છે ને આજકાલ તો
હા પણ ટેકનોલોજી ઉપર આમ ખૂબ ડિપેન્ડન્ટ થઈ ગયું છે નહીં પણ સારી વાત નથી
હા મને સમજાવશો કે કેમ એવું
હા આપણે જો ઇન્ટરનેટ બંધ થઈ જાય તો મુશ્કેલી થઈ શકે છે ને
હા એટલે કે તમે એવું કહો છો કે ઓફલાઈન મેપ્સ ડાઉનલોડ કરી લેવા જોઈએ
હા હા બિલકુડે રાખવી જોઈએ એટલે આપણે આમ કઈ ઈમરજન્સીમાં ફસાઈએ કે કંઈ ઈમરજન્સી આવી જાય તો આપણી જો પાવર બેંક હોય અને ફોનમાં બેટરી ના હોય તો એ ખૂબ ઉપયોગી થાય
હા અને સોશિયલ મીડિયા ન ટ્રાવેલ પર આમ મોટો પ્રભાવ છે ને
બિલકુલ હ અને લોકો તો ઇન્સ્ટાગ્રામ જોઈને નવી જગ્યાઓ પસંદ કરે છે
પણ ફક્ત ફોટા જોઈનેજ આમ નિર્ણય નથી લેવાનો એમનો
હા એ તો છે રિવ્યૂઝ અને રેટિંગ પણ ચેક કરવા જોઈએ કે ત્યાં કેવા રિવ્યૂઝ છે ત્યાં કેવી મતલબ સુવિધાઓ છે અને શું છે અને પછી આપણે જવું જોઈએ ક્યાંય પણ
અને ફેક રિવ્યુઝ થી પણ આપણે સાવધાન રહેવું જોઈએ ને
હા એ તો છે ઘણા બધા ફેક રિવ્યુઝ પણ હોય છે પૈસા આપીને પણ થતા હોય છે પણ જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ આમ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં આવી ગયું છે એટલે વાંધો નહી
હા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ આમ છે ને બહુ ખુબ ઉપયોગી આમ થઈ ગયું છે આજકાલ તો
હા એ તો છે ટાઈમ બચાવે આપડા પછી પ્લાનિંગને ઈઝી બનાવે પછી આપણને આમ જે જોઈતું હોય બધું કહી દે એમ
પણ જો જોવા જઈએ ને તો હ્યુમન એક્સપિરિયન્સની જગ્યા છે ને કોઈ એમ લઈ જ નહી શકતું
હા એ તો છે આમાં તો હું પણ અઘરી છું
હા અને ટેકનોલોજી એક ટુલ છે આમ જેમાં છે ને બધું જ તેના ઉપર આધારિત ના હોવું જોઈએ.
હા એ તો છે બેલેન્સ ને એવું બધું રાખવું જરૂરી છે.
અને જોવા જોઈએ તો સ્માર્ટ ટ્રાવેલ એજ આમ એ નથી પણ ટેકનોલોજી નો ઉપયોગ બી આમ યોગ્ય રીતે કરવો જોઈએ ને.
હ અને મુસાફરીનો અટલી આનંદ પણ માણવો જોઈએ.
બિલકુલ સાચી વાત છે અને પછી આજકાલ તો જોવ ને મશીનમાં પણ એ આઈ ચેટબોક્સ અને આમ બધું આમ ઘણું ગણું આવી ગયું છે જેનાથી આમ ટ્રીટ એકદમ આમ આપડી ટ્રીપ આમ સક્સેસફુલ થઈ જાય છે બજેટ ફ્રેન્ડલી પણ થઇ જાય છે. છે.
હા એ તો છે એમાં ખુબ સરસ પેલા શું કેહેવાય ટ્રાન્સપોર્ટ છે હોટલ ફૂડ અને એ બધું આમ આવી જાય.
હા અને આમ પછી છે ને આમ મેન્યુઅલી પણ વેરીિફાય કરું છું આમ જોવા જઉ ને તો આમ એક વાર તો છો આપડે ઓનલાઈન બુક કરે દીધું પણમ મેન્યુઅલી પણ આમ ચેક કરી લઉ કે શું છે આમ.
હા એ તમારી ખૂબ સારી આદત છે એ જરૂરી છે કારણ કે બધી ઓનલાઈન ઈન્ફોર્મેશન હંમેશા સાચી હોય એવું નથી આપણે આગળ જેમ વાત કરી.
બિલકુલ સાચી વાત છે ને ઓફિશિયલ વેબસાાઈટ અને રિસેન્ટ રિવ્યુઝ પણ જો જો જો તો.
હમ એજ જોવા જ જોઈએ નેત્યારે આપડે. ક્ષેત્ર જે કારણ કે ટ્રાન્સલેશન અ. એપ્સ પણ પેલી શું કેહેવાય ઇન્ટરનેશનલ ટ્રાવેલમાં પણ આમ ખુબ મદદ કરે છે.
હા બિલકુલ જો લોકલ લેંગ્વેજ ના આવડતી હોય તો એ પણ આમ કોમ્યુનિકેશન ઈઝી બની જાય છે ને એના લીધે.
હા એજ આમ હું ઘણી જગ્યા હું હમણાં વચ્ચે એક ટ્રીપ મારવા ઇન્ટરનેશનલ ગઈ હતી તો મને પણ આમ લેંગ્વેજ નું થોડું બેરિયર. થતું હતું તો મેં ટ્રાન્સલેશન એપ યુઝ કરી લીધી એટલું ઈઝી. થઈ ગયું અને હું તો પછી ત્યાંની એમ ક. પેલી કરંસી કન્વર્ટર આવે ને એ પણ હું તો વાપરું છું.
ઓહો ખુબ સરસ ને તમે તો બધું જ ઉપયોગ કરી લીધું છે અને મારી સાઈડથી જોવા જઈએ ને તો હું આમ એક્સપેન્સ ટ્રેકિંગ એપ વાપરું છું.
એનો ફાયદો શું હોય મેં તો પહેલી વાર સાંભળ્યું.
હા એમાં છે ને કેટલો ખર્ચો થયો તેનો રોજ હિસાબ મળી રહે છે.
ઓ આ તો ખુબ સરસ એપ છે હવે હું જયારે પી જઈશ ત્યારે હું આ. જરૂરથી વાપરીશ.
અને જોવા જઈ ને તો એમાં છે ને ડિજિટલ બોર્ડિંગ પાસ પણ આમ ઘણો આમ સમય બચાવે છે.
હા એ તો છે પેપર ડોક્યુમેન્ટસ ગુમ થઈ જવાનું. પણ આમ ડર ઓછો રહેે. કોઈકવાર આપણે આમ સાચવી સાચવીને ફરવો પડે પણ એના લીધે કંઈ.
પણ આજકાલ ના તો મોબાઈલમાં આપણેે. ક્લાઉડ સ્ટોરેજ પણ આવે છે એટલે તે આપડો બહુમ ઉપયોગી છે.
હા એ તો છે પાસપોર્ટની કોપી ઓનલાઈન સેવ કરી શકાય નને.
અને ઈમરજન્સી માં એ ખૂબ જ કામ લાગે છે.
હા એ તો છે અને પાછું આપણેે પેલી હાથમાં પહેરીએ છે ને સ્માર્ટ વોચિસ એ પણ ટ્રાવેલમાં ઉપયોગી.
હા અને જોવા જઈને તો તેમાં. તો છે ને આમ સ્ટેપ કાઉન્ટ બી થાય હેલ્થ ટ્રેકિંગ અને નોટિફિકેશન પણ મળી જાય છે.
હ એ ઘણું બધું એનાથી પણ થાય છે પાછું પેલું સાઈબર સિકુરિટીમાં પણ એટલી જ આમ મહત્વપૂર્ણ છે.
હા એ વાત તો સાચી છે કે આપણે અહીં પણ ગયા હોય તો આપડણે પબ્લિક વાઈફાઈ વાપરતા સમય છે ને આપડણે સાવધાન રહેવું જોઈએ.
હા એ તો છે અને પેલું અત્યાર તો બધું ફ્રોડ નીકળ્યું છે કે અનન લિંક હોય એ પર આમ બધાાન મોકલે પણ એના પર ક્લિક કરો.
બિલકુલ સાચી વાત છે ને તેથી જ આપણને આપણને બધી બોજ જગ્યા એવું કીધું કે આપણે છે ને સ્ટ્રોંગ પાસવર્ડ અને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન તો વાપરવું જ જોઈએ.
હા એજ અને પેલું સસ્ટેનેબલ ટ્રાવેલ માટે પણ આમ ટેકનોલોજી મદદ કરે છે ખબર.
કેમ નું.
એમાં પેપર ટિકિટ્સ ઓછા વપરાય છે બરાબર અને આમ ડિજિટલ સિસ્ટમ્સ થી પણ વેસ્ટ ઓછો થાય જેમ કે પેપર નહીં વપરાતા તો આપણું ઝાડ ને બધા પણ ઓછા કટ થાય એનાથી.
કુલ અને આપણે જોવા જઈએ ને તો ઇલેક્ટ્રિક વેહકલ ચાર્જિંગ સ્ટેશનની પણ આમ ઇન્ફોર્મેશન એપ્સમાં મળે છે ને આજકાલ તો.
પ્રોટેક્શન માટે પણ સારું છે.
ફ્યુચરમાં જો ટ્રાવેલનું વધુ આમ સ્માર્ટ બની જશે
હા પણ અન શાયદ પેલું વર્ચ્યુઅલ રિયાલિટીથી એમ ડેસ્ટિનેશન પહેલાથી જ જોઈ શકાશે.
અને જોવા જઈ ને તો રોબોટ અસિસ્ટન્ટ પણ એરપોર્ટ પર વધુ આમ જોવા મળશે ને હવે તો.
હા પણ એક વાત યાદ રાખવી જોઈએ બધાએ.
કઈ વાત જણાવશો.
હા કે ટેકનોલોજી હોય એ કન્વિન્સ કન્વિન્સ્યન્સ આપે છે બરાબર પણ મુસાફરીનો જે મુખ્ય ઉદ્દેશ્ય જે નવા અનુભવ મેળવવાનો છે જે એ ટેકનોલોજી કદી નહી આપી શકે.
બિલકુલ સાચી વાત છે અને આમ સ્ક્રીન કરતા તો છે ને આમ રિયલ દુનિયાને આમ વધુ એન્જોય કરવી જોઈએ મારા પ્રત્યે તો.
હા સ્ક્રીનની જે દુનિયા છે બરાબર છે એમાં તો કંઈક અલગ છે અને પણ આપણે જે રિયલમાં કરીએ એની આપણે જોઈએ તો આપણે એને અનુભવી શકીએ છી પછી ઘણું બધું એનાથી શીખવા મળે હા જો આપણે સ્ક્રીન ટાઈમથી જોઈએ બરાબર તો આપણને એટલું બધું આમ કઈ જાણવા કે શીખવા ના મળે. અનુભવ પેલી તો વાત કે જેના માટે આપણે બધા મુસાફરી કરીએ.
બિલકુલ સાચી વાત છે. એટલે તો કેહેવાય છે કે સ્માર્ટ ટેકનોલોજી સાથે સ્માર્ટ થિંકિંગ પણ એટલી જ જરૂરી છે ને.
હા એ તો છે હા અને આપણે એમ એવું તો માનું કે ટેકનોલોજીને આમ મિત્ર બનાવવો જોઈએ માલિક નહી કારણ કે આપડી ટેકનોલોજી આપણે યુઝ કરાય એવું બી નહી પણ ઓવરમાં ના કરાય.
બિલકુલ બિલકુલ તમારી તો એકદમ સાચી વાત છે કે આમ ટેકનોલોજી આપડે એકદમ એટલે એકદમ ફાયદા માટે જ યુઝ કરવી જોઈએ એટલો બધું પણ આમ વપરાશ તો ના જ થવો જોઈએ જેથી આપણા પરા હાબ હાબી ના પડી જાય.
હા એજ થોડી વાર મતલબ એન્જોયમેન્ટ હોય પણ આખો દિવસ લઈને બેસવું એ હું યોગ્ય કે નહી માનતી.
બિલકુલ સાચી વાત છે તમારી.
હમ્મ સારું ચાલો મને બો મજા આવી ગઈ આજે વાત કરીને ફરી આપડે વાત કરીએ.
ચોક્કસ ચોક્કસ ફરીથી આપડે વાત કરીએ હા.
મળીએ.